હેલો- -
અવાજ અવાજે મારો?
હા
ઓકે હું તને આપણને પેલા નિયમ સમજાવી દઉ કે આપ આ ચેટના વોસ- - વોઇસકોલ ના શું શું નિયમો હે- -
હા
પેલા તો શરૂઆતમાં આપણે એક બીજા કોઈ પર્સનલ ડીટેલ કઈ શેર નથી કરવાનું- -
હા
અને કોઈ એક રેન્ડમ ટોપિક લઈયે વિશે વાતચી આપડણે સ્ટાર્ટ કરવા મેક્સિમમ દસથી બાર મિનિટ- - કોલ કરવાનો છે મિનિમમ દસ મિનિટ તો હોવો જ જોઈએ એ રીતે- -
હા
બેગ્રાઉન્ડ આવી મીનીમમ કઈ ફિક્સ કન્વર્ન થાય પ્રમાણે ચાલે હું એકલો બોલતો રહું કે તમે એકલા બોલતો રહો એ પ્રમાણે આપણે નથી કરવા ઓકે
ઓકે
તો તમે કોઈ ટોપિક વિશે શરૂઆત કરો વાતચીત કરવાનું
અત્યારે ચોમાસાની સિઝન શરૂ રહી છે.
હ
તો આપડણે ફરવા જઈ શકીએ- -
હા
તમે સ્થળ પસંદ કરો?
સ્થળ તો અમારે ગુજરાત ના એક જુનાગઢ કઈને બહુ જોરદાર જગ્યા છે. એ આખો ડુંગરા વાળો વિસ્તાર છે.
ત્યાં એક તો લીલોતરી અને આખું જંગલ છે તો બહુજ મજા આવે એવું છે બધા- - મિત્રો સાથે ફરવા ગયા હોય ત્યાયાં ચડા- - નવ દસ હજાર પગથયા છે એલે ઉપર પણ માતાજીના મંદિર છે. અને જોરદાર લોકેશન આવે ને એવું બધું કામ કરે- -
ગયા વર્ષે ત્યાં અમે ગયા હતા ગિરનાર ગિરનાર ની વાત કરી રહ્યા છો ને આપ- -
હા ગિરનાર
ગિરનર ગયા વક્ત મેં ચાર પાંચ જણા ગયા હતા સવારે પાંચ વાગે શરૂ કર્યું હતું તો ગિરનાર ચઢવાનું નવા પગથથી હતી પેલા પ્રથમ- - બે બે હજાર પગથિયે છે પ પોરો ખાવાનો- - ત સર્વા ચડુું કરીને પેલા પાંચ હજાર પગથી અંબાજી માતાનું મંદિર આવે અંબાજી માતા ના મંદિર થી શરૂ- - કરીને દત્તાત્ર જવાનું દત્તાત્રય પે એક જમવાનું આવે છે. ત્યાં જમીને પછી દત્તા તય સુધી- - જમીને પછી રિટર્નમાં અમે જુન સિડીથી ઉતરાતા- - સીડી ઉતરો એટલે અંબાજી પછી તમને અ- - આપડે ઓલું નાવાનું સ્થળ છે.
છટાશે- -
હા જટાશંકર જટાશંકર નાવા ગયા તા ત્યાં બહુ ટ્રાફિક હતા નીચે પછી એક સાઈડમાં ઝરણુંતું હતું અં ગળા સુધી પાણી હતું ત્યાં નયા ત્યાંથી પછી નીચે ઉતરી ને પછી બધા દોસ્ત રહીને જુનાગઢ વાળા હતા એટલે પોત પોતાના ઘરે ગયા ને અમે પછી ત્યાં ઉપર ગયા હતા ઉપર પોચવા આઇએ પછી જુનાગઢ ના હોય એટલે સો રૂપિયા ટિકિટ હોય ને જુનાગઢ બાર ના હોય તો એને બસો રૂપિયા ટિકિટ છે. એ માં એ પછી ઘણું રેખડા અમે એ સાયકલ લઈ મળે સાયકલ લઈને તમે રખડી શક.
બરાબર છે હમ અમારે પણ અમે બે વર્ષ પેલા અમે ગયા હતાોક ફેમિલી સાથે હતા એમ બધા સાથે સાથે ગ ભાઈ બેન એજ રીતે પેલા આવું ઉપર કોર્ટ ફર્યા હતા અને પછી સીડી એ સવારે પાંચક વાગે શરૂ કર્યું હતું પછી નવ વાગે બધ જે નવસરા ન બે કલાક નહીં પણ ચાર પાં કલાકજુ બધુંયું છે પહોચ ગયા હતા
અને પછી આગળ તો નહોતું બોવ જવાનું ઉતાવળ હોય ટ્રેનને એવું બધું હતું એટલે પછી પાછ જ્યાથી્યાથી પાછા વળી ગ્યાતા અને જૂની સીડી એ ઉતરા પછી પછી આવી વાત ચોમાસામાં હમ
અમારે ત્રણ કલાક થઈથી ચડવામાં
હમ
રિટર્ન માં લગભગ બે એક કલાક માં ઉતરી ગયા તા અમે અહીંમાં રૂમ વાળા ગયા હતાા અ રૂમ વાળા બીજા ત્રણ હતા મારા મારા સાથે ને ઘરેથી ને મારા ભાઈ ને બધા હતા એ જુનાગઢ હું બધા બધા સાથે ગયો છે ને કોલેજ વાળા મિત્રો સાથે નહોતો ગયો પછી બધા તો ઈ તરત મિત્ર ઈ અંબાજી સુધી ચડી નોતા શઈકા, ન્યાંથીન ન્યાંથી ઉતરી ગયા તા. અમે તો છેલ્લે હુંધી ચઈડા તા. ગિરનાર.
હા.
ને એન આગલે દિવસ અમે પહો પહોંચી ગયા તા એટલે આગલે દિવસે પહેલા સક્કરબાગે ઝૂ એ ગયા તા. ત્યાં તો ફોટોગ્રાફી ને સેમ તે બધા સાથે ફોટોન પાઈડા થા. પછી ત્યાંથી પછી બીજે દિવસે અમે સવારે ચડવા નીકળ્યા તા.
બરાબર છે. ચોમાસામાં અત્યારે ખાસ કરીને એવી જગ્યા હોય તો ફરવાની વધારે પડતી મજા આવે આપણને.
હા. બીજી જેવી જગ્યા છે અહિયાં અમારી બાજુમાં, તુલસી શ્યામ. તુલસી શ્યામ એઈ મસ્ત છે. ત્યાં ગરમ પાણી ના કુંડ છે. ન્યાં પછી કૃષ્ણ ભગવાનનું ન્યાં નીચે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. એવી કહાની છે કે રુકમણીજી અહ કૃષ્ણ ભગવાન થી રીશાના છે એટલે પર્વત ઉપર ચડી ગયા તા. ત્યાં ભગવાન મનાવા ગયા તા. એટલે ઉપર ડુંગરા ઉપર ચારસો પાંસો પગથિયાં જ છે. ત્યાંમ રુકમણિજી નું મંદિર સે. ને નીચે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. હમણાં ત્યાં એટલો વરસાદ થયો ને તે પેલા વરસાદમાં જ અમારે બધું પાણી ધોવાઈ ગયું સે. ઈ-ઈ પાણી અમાર નદીન લાગુ પડે. ઈ મસુંદરી નદી નું પાણી અમા ઉના થી થઈને અમારા ગામમાં શાહી નદીમાં થઈને આવે છે.
બરાબર છે. આ તુલસી અમેઈ પ્લાનિંગ કરીએ છે તુલસી શ્યામ જે જ્યાં અમારે કાંઈ ભેગું થતું નથી. ફરવા જ લાયક ફરવા નીકળી શકાય ઈ પ્રમાણે. ન્યાં બેટ ત્રણ જગ્યા અમે ફિક્સ કરેલી. એક તુલસીશ્યામ છે ઈ ખાસ તો આ જ તે નહાવા માટે જ તે. ગરમ પાણી નો ધોધ ને અલે જે કુંડ જેવું છે ઈ, અને બીજું એક ન્યાં એક અહ અમરેલી વિસ્તારમાં જ તે જગ્યા છે હનુમાન ગાળો કરીન એ પન એક જોરદાર જગ્યા છે, આખું જંગલ ની વચ્ચે છે, ને એમાં તમારે એકાદ બે કિલોમીટર પેલા આમ વચ ચ્ચે નદી આવે છે. એટલે ગાડી બહાર મૂકી દયો ને પછી, ટ્રેકિંગ કરતીન જાય ને ઈ પ્રમાણે નદ દી વચ્ચે થી જાવાનું છે. એડવેન્ચર ટાઈપ છે જોરદાર. અને હવે સમય સંજોગે જ્યારે નવરા પડશું ત્યારે જવાય એવું છે.
હમ્મ. તુલસીશ્યામ છે ઉના વીસ કિલોમીટર થાય, એટલે હનુમાનગાળા ઉનાથી ત્રીસ કિલોમીટર જેવું થાય. એટલે બેય એક રસ્તામાં નથી આવતું, હું હનુમાનગાળા એઈ બે ત્રણ વખત જઈ આઈવો. હનુમાનગાળા અહ ધોકડવા છે તાલુકો, ધોકડવા થી પેલા તુલસીશ્યામ જવાનું. તુલસીશ્યામ થી પાછો ધોકડવા આવવાનું ધોકડવાથી પછી બિડીયા જાવાનું, બીડિયા થી આગળ ગામ સે અહ ત્યાંથી હનુમાન ગાળા નો વળાંક આવે ગામ માંથી, ગામ માંથી એ રસ્તે જવાનું, જંગલ વાળો રસ્તો આવે ત્રણ ચાર કિલોમીટર નો, એમાં જો ટુ-ટુ વ્હીલ હોય તો જઈ શકો. ચોમાસા વગ ગરમાં, ચોમાસું હોય તો તમારે તે ચોમાસા વગરમાં તો તમારે ટુ વ્હીલ ને બધું બાર જ મૂકી દેવાનું. ચાલીને જવાનું, ન્યા નદી નથ થી નીકળતી એવી, પણ ઝરણાં છે એમ. તમાર ગોઠણ-ગોઠણ હુધી પાણી ના ઝરણાં છે. એમાં તમારે ત્રણ ચાર જણા જોડે-જોડે જાવું પડે. ને ન્યાં તમારે એક કે તમારે નેટવર્ક નો આવે.
એક મજા તો સાચી એ જ છે ને કે મોબાઈલ વગર કાંઈ એડવેન્ચર તમે ઓફલાઈન પૂરે પૂરું કરો. મજા આવે.
મજા તો એજ આવે કે તમે તમારા મિત્ર આપણે ટોપિક આપણે ઈ જ બાજુ લઈ જઈએ. કે આપડે એડવેન્ચર કે ટ્રીપમાં જઈએ. પણ સૌથી વધારે મજા ક્યારે આવે, સોલો ટ્રીપમાં મજા આવે, ભાઈ-બંધ સાથે મજા આવે, ફેમિલી સાથે મજા આવે.
ભાઈ-બંધો સાથે જ મજા આવે.
હ, મારા અંદાજ પ્રમાણ, હું ઈ રીતે કેવા માંગુ છું, મને તો સોલો ટ્રીપ પણ કરી શકે, સોલો ટ્ર્રીપમાં મને થોડો ઘણો વધારે મજા આવે, એવું લાગે, પણ એની કર વધારે, વધારે જો ભાઈબંધ આપડી આપડી સરખા હોય ને, તો મસ્તી મજાક બઉ જોરદાર થઈ કઈક. ટ્રીપ ન લાગે, બળાકાશ ફેરવી નાખે, મજા જ અલગ આવે.
ત્યાં પછી તમારે પાણી ન હોય તો, તો પછી ભાઈ-બંધ હોય, એટલે તોઈ જ મજા અલગ છે, એકલા તો વાત. તો મજા ન આવે.
હમ.
એકલા તો પછી હવે તમે શું કરો? એકલા ફોટા પડાય, એના કરતા ભાઈ બંધ હોય તો, હસી મજાક ક્યારે પસાર થઈ જાય ખબર ય ન પડે.
ટાઈમ ઘડીક માં વયો જાય છે.
હા.
બરાબર છે.
બીજો અહી ધોણેેશ્વર છે, સ્વામિનારાયણ નું મંદિર ય છે. ત્યાં ધોધ પડે છે, ત્યાં નાવાનું છે, પછી તમે અહિયાં તુલસી શ્યામ આવો તો, તુલસી શ્યામ ની નજીક અ નહીં હનુનગાળા હનુમનગાળા થી થોડું દસક કિલોમીટર ત્યાં એક ગળધરા ખોડિયાર માનું ત્યાં ધોધ પડે છે, ધારી નુ ખોડિયાર.
ઘર ધરા કોુંંદર એ પણ થો જહી, એમાં મગનનું એ બધું ઘણું બધું સાંભળેલું છે, એ પણ જોરદાર જેત. ઠીક છે, એ બધું એક જ આમ મારા અંદરજ પ્રમાણે એક રૂટમાં આવી જાયું, કામકા એક દીકરા હોય, તો થઈ જાય.
યુટ્યુબ. અમરેલર વાળા રૂટ ઉપર નીકળો ને.
હા.
તો એક જ રૂટ ઉપર લાગુ પડે.
લાગુ થઇ જાય એમ.
તમારે ભાગ માં હોય તો, મગરે જોવા મળે ને, સિંહ જોવા મળે.
હા. નસીબ પ્રમાણે અમરેલી તો, અમરેલી મોસ્ટમ ધારી છે કે, આજુબાજુ વિસ્તારમાં અમરેલી માલતા હોય, પંથકમાં એલે સિ ન તો પ્રમાણ જો નસીબ હોય તો મળી જાય, દર્શન થઈ જાય એવું છે.
હમ, હમણાં અમરેલી માં પણ સિંહ દર્શન કરવા ગયા. આપણા જિલ્લા
હા, બે જણા નું થઇ ગયું છે.
હા, એમાંથી એક ભાઈ મરી ગયો છે યુવાન.
એક પેલા શરૂઆત ન કોઈક માલધારી ભાઈ નું હતું કે, એને કોઈક પકડી લીધું હતો, એને એક
એ ત્યાં એ, એઈ ભાવનગર ના. ભાવનગર ના પાલીતાણામાં એ. એ ભાઈ બચી ગયા છે ને, આ ભાઈ યુવાન હતો ને, અમરેલી નો.
હ, એ કાલ કે, પરમ દજ હતું, મળરી ગયા છે એ. પછી એક હતું, અમરેલી જિલ્લામાં બાળકને દીપડા એ ખાધ ખાઈ લીધા, એવું ક હતું.
ના એમાં એમ હતું કે. એ બધા એ દીકરી ને, એના પપા અમલા ની મારી હતા, એ ગામડામાં.
હા.
ઈ ગામડામાં દીપડાએ હુમલો કર્યો હતો દીકરી ઉપર
હા
એના પપ્પા એ પછી કવાાડીનું સૂટ તો ઘા કરવા થી દીપડો ત્યાં ત્યા મ રહી ગયો એટલે પછી ગેસ જવું થયું જ છું પણ આત્મરક્ષણમાં માર્યો દીપડા ને એટલે કઈ વાંધો નથી આવ્યો
હમ
દીકરીને બાપ બચા બે બચી ગયા છે.
નહી ઈતો બીજો કેસ આ કેસમાં તો જે કઈક બાર વર્ષ ન બાળક હતું એ વાડી એ ગયો હતો જ્યાં એને એ પીપડા એ પકડી દધો નહી બાળક ને માર નાખ્યો કોઈ રીતે છે છોકરાને
અચ્છા હમ
એટલે આપડે ગુજરાતમાં તો મોસ્ટ ઓફ આવું ઘણું બધું થાય જ છે ફોરેસ્ટ શું ખબર શું હોય એવ
હા
પાલીતાણામાં જૈન મંદિર ને તમે જોવા ગયા તા એકે વાર
કઈ જગ્યાએ
પાલીતાણા માં જૈન મંદિર છે.
હા એક વાર હસ્તગીરી માં ઉપર એક વાર ડુંગર કે બઉુ હું જય્યારે દસ આઠમાં દસ માં મસ ત્યારે ગયો એટલે બહુ વર્ષ થઇ ગયા છે એમ
હસ્તગીરી તો હય ગતોો લ ડુંગરા માં ત્યા ગોળ ગોળ ગોળ ગોળ
હા ગોળ ગોળ પછી આરસ નું આખું મંદિર છે બનાવેલું છે.
હા હા ઈ બરોબર નથી હસ્તગીરી કરતા બધા કદમગીરી ન બહ વખાણે છે.
હ કદમગીરી પણ જ કમળા એમાનું મંદિર છે.
હા જો કમળાઈમા મંદિર છે ને એ બધા એટલું કઈ ખાસ નથી અમે ફ્રેન્ડ ફ્રેન્ડ બધા ગયા તા નજારો મસ્ત છે ને ઉપરથી તમને આખુંખું ભાવનગર કેમ દેખાતું હોયવું લાગે
એ પ્રમાણે હા આપડે ગુજરાત માં મોસ્ટ વાત છે મેં કીધું ચોમાસા વિસ્તારમાં છે ને ડુંગરા વાળા હીલ વાળા છે ને એ બધે ગ્રીનરીને એડવેન્ચર ટાઈપ બધા થઈ જયું છે ઝળ ના વર્ષે પાણી હોય મજા આવે એવું કામ કરશે
પછી ભાવનગર ત્રીસ સો સાત કિલોમીટર ટ્રેકિંગમા હમણાં રૂટ અત્યારે ચોમાસામાં શરૂ થયો હતો એ ટ્રેકિંગમાં તમારી દોઢસો રૂપિયા ફી હતી
હમ
તમને સર્ટિફિકેટ આપવાના હતા
હ
ને એમાં ટ્રેકિંગ ના એમાં આપણે ડુંગરા ઉપર ને કા ચડવાનું છે એમ અ સવારનું ચડવાનું શરૂુ કર્યું છું પછી જમવા માટે પાછા મળ્યા ત જમીન પછી પાછા શરૂ કરું છું ને ત્યારે સિત્તેર ત એશ ટકા પબ્લિક ખડી ગઈ હતી એમ થાકી ગયા હતા આપડ જેવા યુવાનો જ હતા બધા તો પણ આળસ કરી જાય એમ થાકવાનું તો મન ઉપર હોય
એ તો પોતાના માઇન્ડસેટ કેવો એ પ્રમાણે ડિપેન્ડ કર પણ અત્યના જીવન એવું થઈ ગયું છે કે એવું બધું મોબાઈલ માં બધા રચ્યા પચાર છે, અને કામ એમાં બધા થઈ ગયા છે, એટલે એ નથી કરી શકતા. હું થાકી જાય છે.
હા, બાકી અમી ગયા તો, અમી છેલ્લે બધું ચડ્યા હતા.
હા.
અમે પાસે રિટર્નમાં જમીને પાછા ચડીયા હતા, એ પછી નો નજારો ર મસ્ત હતો, કેમ કેયાં ઝણા નીકળતા હતા ને, એમાંથી ઈ પાણી ચોખ્ખું એટલુ. બધા એમાં પાણી ભ ને પીતા થ ને, બધું મસ્ત હતું, જોવા લયક હતું એમ.
બરાબર છે.
ત્યાં ને, ત્યાં માલધારી એક માલધારી આખાલા ડુંગરા પર બધાને ચરાવતા હતા.
હા. ના, બરાબર છે, આપડે કોલ ને, અગિયાર મિનિટ ત્રીસ સેકન્ડ જેવું થઇ ગયું છે. તો પછી, પછી આપડો નેક્સ્ટ કોલ કરી દેવાનું.
હા.